હલો.
હા કેમ છો.
બસ હું મજામાં તમે કેમ છો.
હું પણ મજામાં છું તમારે ત્યાં બધું બરાબર છે.
હા હા બધું બરાબર છે.
બરાબર મેં શુંચું કે આજે આપણે આટલા દિવસો પછી વાત કરીય છીએ તો શું આપણેે કઈ સરસ મજાનું એક વિષય લઈ તો કેવું લાગે.
ચોક્કસ. આ તો સારો વિચાર કેવાય. ઘણા દિવસો પછી કોઈ વિષય પર આપણે ચર્ચા કરીશું. તો તમને પણ એ વિષય વિશે માહિતી મળશે. અને મને પણ ઘણું જાણવા મળશે. ચાલો, ત્યારે બોલો કયા વિષય પર આજે ચર્ચા કરવી છે.
ચાલો આજે આપડે પોતપોતાના જે પ્રિય વિષય છે ભણવામાં તેના વિશે આપડે વાતો કરીએ.
ચોક્કસ. આ તો ખુબ જ સારો વિષ અ ટોપિક પસંદ કર્યો છે. આપણા અ મનપસંદીદા વિષયો જે આપણે શાળાને સમયમાં ભણતા એમાંથી આપણને સૌથી વધારે શું ગમે? એ બધા વિષયો પર ટૂંકી ચર્ચા કરવામાં ઘણો આનંદ હોય છે.
એ તો તમ વાત સાચી કહી તમારો કયો વિષય સૌથી પ્રિય હતો?
મારે તો એમ એક તો ના કહેવાય મને બે ત્રણ વિષયો જે વધારે ગમતા. એમાં પહેલો સૌથી સારો વિષય છે તો એ છે મા અ ગણિત બીજું છે સ સામાજિક વિજ્ઞાન એટલે કે સોશિયલ સાયન્સ અને ત્રીજું કહું તો આપણે સંસ્કૃત આ ત્રણ વિષયો મને સૌથી વધારે પ્રિય હતા. તમારા કયા વિષયો છે? જે તમને સૌથી વધારે પસંદ હતા? તમે જણાવી શકો છો?
હા, જરૂર મને પન છે ને એક વિષય નહીં મને પન છે ને ઘણા બધા વિષયો ગમતા હતા. જેમ કે અપ્રિય તો હતું અકાઉન્ટસ છે, પછી ગુજરાતી છે, પછી સ્ટેટિસ્ટિક્સ છે પન સૌથી વધારે મને ગુજરાતી ગમતું હતું. કારણ કે એ આપણી માતૃભાષા છે, અને મને એ વિષયો ખૂબ ગમે છે.
એ તો સારું કેહવાય. માતૃભાષાનું જ્ઞાન તો હોવું જ જોઈએ અને માતૃભાષા તો પ્રિય આપણા તા વિષયની અંદર એનો સમાવેશ થવો જ જોઈએ, ઘણા લોકો આજકાલ મોર્ડન અ વિચારધારણા ધરાવે છે તો એ લોકો એવું પણ વિચારે છે કે ગુજરાતી શું ભણાવાનું, એ ભણીને આગળ આપનને શું ફાયદો થશે, પરંતુ એવું નથી માતૃભાષા તો બધાને બોલતા, લખતા, વાંચતા એમાં વાત કરતા બધાને આવડવું જ જોઈએ માત્ર ભાષાનું મહત્વ બધાએ સમજવું જ જોઈએ.
એ વાત તો તમે સાચી જ કીધી ગુજરાતી વિષય દ્વારા આપણને ભા અ ભાષણનું નું બહુ જ્ઞાન આવે છે, જેમ તેમાં આપડે વાચન, લેખન અને બોલવાની કળા સુદ્ધાં અ સુધરી શકે છે.
એ વાત પણ તમે સાચી કહી, ને માતૃભાષા એક એવો વિષય છે જેના દ્વારા આપડે આપણા વિચારોને આપડે બીના હિચકિચાહટથી બીજાની સામે પ્રસ્તુત એટલે કે રજૂ કરી શકીએ છીએ. જ્યારે હવે તમે અંગ્રેજી ભાષાને લઈ લો કે કોઈ બીજી ભાષાને લઈ લો, જે તમને પ પરફેક્ટલી ના આવડતી હોય કે સામેવાળાની સમજ ના પડતી હોય તો તમે પોતાના વિચારો એને કઈ રીતે રજૂ કરી શકો. જ્યારે માતૃભાષા તો અલ બદ ને આવડતી જ હોય છે, એમાં તમે પોતાના વિચારો સારી રીતે અને સામેવાળાને વધુ સમજ પડે એ રીતે તમે રજૂ કરી શકો છો.
એ વાત તો તમે સાચી જ કહી. ગુજરાતી સાહિત્યમાં અનેક કવિઓ, લેખકો અને મહાન સાહિત્યકારો અમૂલ્ય યોગદાન આપ્યું છે, તેમની રચનાઓ વાચનથી આપણને નવી માહિતી મળે છે, અને આપણા જીવનમાં સારા મૂલ્યો આપવાની પ્રેરના પન મળે છે.
એ વાત તમે ખરી કહી. ગુજરાતી ભાષા પણ એટલી સરસ છે, હવે એજ રીતે હું સંસ્કૃત ભાષાની વાત કરું તો એમ કહેવાય કે એ સૌથી પ્રાચીન ભાષા એ સંસ્કૃત ભાષા છે, એટલે મને સૌથી વધારે ગમે છે. આપણા જેટલા બી ગ્રંથો લખાયા છે, આપણે જેટલા બી ધાર્મિક પુસ્તકો લખાયા છે, એ બધા પુરાતન સમયમાં એટલે કે એત ઇતિહાસના સમયમાં સંસ્કૃત લિપિમાં જ લખાયા છે, અને આ તો દેવોની ભાષા પણ કેહવાય સંસ્ક કૃત ભાષા પહેલાં ઘણા સમય પહેલાં બહુ પ્રચલિત હતી. ઋષિ મુનિઓ બ જે હતા તે બધ એ એમને બધાને સંસ્કૃત ભાષાનું જ્ઞાન હતું. આપણા જે ધાર્મિક બધા શ્લોકો છે એ પણ તો સંસ્કૃત ભાષામાં જ છે, અને સંસ્ક કૃત ભાષા ઘણા લોકોને લાગે એટલી હાડ નથી, જો એને આપણે સમજીએ તો એ ખૂબ જ સહેલી છે.
એ વાત તો તમે સાચી જ કહી, ને શાળામાં તો આપડા ગુજરાતી વિષય હોય સંસ્કૃત હોય કે કઈ કોઈ પણ વિષય હોય એ પાઠમાં કવિતાઓ કેટલી બધી હોય, એમાં વાર્તાઓ હોય અને આપણે એમાં નિબંધ લખી ભી શકીયે અને ખૂબ અને આપણને ખૂબ આનંદ આવે. અને જો ગુજરાતી ભાષાની વાત કરું તો ગુજરાતી ભાષા સરળ, મધુર અને અભ્યસ અ શક્તિની ભરપૂર છે. આ વિશ જેના અભ્યાસથી મારા મારી શબ્દ પંતિ વધે અ છે, અને હું મારા વિચારને સારી રીતે વ્યક્ત કરી શકું છું.
હા, એટલે જ તો ગુજરાતી ભાષાનું મૂલ્ય પણ ઘણું છે. અને એ ભાષા આપણા ગુજરાતમાં સૌથી વધારે પ્રચલિત છે, અને બીજી વાત કહુ તો ગુજરાતી ભાષા ઉહ ઉહમ વાત કરવાથી એનું ધ્યાન રાખ પરથી આપણા શબ્દ ભંડોળ પણ વધે છે. એટલે એમ કહું તો આપણી પોતાની જે વોકેબ્લરી હોય એ પણ ઘણી અ સુધરે છે, બીજી વસ્તુ એમાં આવતા અમુક શબ્દો જે ક્યારેક એ એમ કેહવાય ને કે બીજી ભાષામાં એ ન જોવા મળે તા હોય એવું ક્યારેક ક્યારેક આપણને હાસ્ય પ્રદાન પણ કરી જાય છે.
હા, એ વાત તો તમે સાચી જ કહી. ગુજરાતી વિષયમાં મને ખાસ કરીને વાર્તાઓ અને કવિ અ કવિતાઓ વાંચવી ખૂબ ગમે છે, તે મારી કલ્પના શક્તિ અને સર્જના તક નો અ વીક નો વિકાસ કરે છે, ગુજરાતી ભાષાનું સારું જ્ઞાન ભવિષ્યમાં પણ ખૂબ ઉપયોગી અને સ અ એ જ સાબિત થાય છે. તે આપણને આપણા મૂળ સાથે જોડીને રાખે છે. અને ભાષા પ્રત્યે ગૌરવની લાગણી જડાવે છે.
સાચી વાત કહી. અને તમને ખ્યાલ પણ હશે કે અત્યારે પહેલાના સમયમાં કે કે ખાલી બોલીવુડ કે સાઉથની ફિલ્મો હતી. પરંતુ હવે તો ગુજરાતી ભાષામાં પણ આ બધી મુવીઝ અને અ ફિલ્મ બનવા લાગી છે. જે અ આખા દેશ વિદેશમાં અ ઘણું નામ ગૌરવ કરી રહી છે.
હા, એ વાત તો તમે સાચી જ કહી. અને ગુજરાતીમાં ફિલ્મ જ નહીં ઘણા બધા સોંગ્સ પણ હમણાં ફેમસ થાય છે. પછી નાટક આપણને જોવા મળે છે. પછી કવિ અ કવિઓ જે એમની કવિતા છે તે ગાયને પ્રદાન કરે છે. આ બધી જ વસ્તુ આપણને જોવા મળે છે.
ગુજરાતના મહાન કવિ જેમ જેમ જેમને ગાંધીજીનું પણ બિરૂદ મળ્યું તું. એટલે ગાંધીજીએ એમને સંબોધ્યા હતા. અને સાથે સાથે જે ક્રષ્ન ભગવાનના ભક્ત પણ હતા. એવા નરસિંહ મેહતા એમને કેવી રીતે ભૂલાય? જ્યારે ગુજરાતી ભાષાની વાત આવે, આ ગુજરાતી કવિતાઓની વાત આવે, ત્યારે નરસિંહ મહેતાનું નામ તો સૌથી વધારે પ્રચ પ્રચલિત છે. એમના ગુજરાતીમાં ગવાતા પ્રભાત્યા એ કેટલા સુંદર હોય છે.
હા, એ વાત તો તમે સાચી કહી. અને શાળામાં જયારે ગુજરાતીનો પરિયડ પીરિયડ હોય આપણે સ્કૂલમાં ત્યારે હું ખૂબ અ રસથી અભ્યાસ કરતી હતી. અને મને પાઠ વાંચ વામા પ્રશ્નોના જવાબ આપવામાં અને વિવિધ પ્રકૃતિઓમાં ભાગ લેવાનું ગમે છે. ગુજરાતી વિષય માત્ર પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે જ નહીં, પરંતુ જીવનમાં સારો માણસ બનાવવા માટે પણ માર્ગદર્શન આપે છે. હવે આપણા શાળામાં કઈક સ્પર્ધા થાય તો એમાં બી આપણે ગુજરાતીમાં બોલી શકીએ છીએ. અને મે બોલ્યું છે. તો એ જી
અરે વાહ! આ તો ખુબ જ સરસ કેહવાય, ગુજરાતીમાં નિબંધ લેખન ની સ્પર્ધા પછી શ. લેખનની સ્પર્ધા એ બધું ઘણું આવત રહે છે શાળાઓમાં. પણ આ વિદ્યાર્થીઓને આ બધી સ્પર્ધાઓમાં ભાગ લેવાનો મોકો મળે છે. આ આ બધી એક્ટિવિટી શાળાઓમાં થતી રહેવી જોઈએ જેથી બાળકોની અંદર પણ માતૃભાષા વિશેનું જ્ઞાન વધે માતૃભાષાને જાણવાની ક્ષમતા વધે અત્યારે તો તમને ખબર છે થોડા ગુજરાતી દિવસ હોય ગુજરાતી દિવસ પણ મનાવવામાં આવે છે.
હા એ વાત તને સાચી જ કહે અને ગુજરાતી મારો એકદમ પ્રિય વિષય છે મારા માટે ખૂબ જ મહત્ત્વનો છે તે મારા જ્ઞાનમાં વધાર કરે છે વ્યક્તિનો વિકાસ કરે છે અને મને મારી સંસ્કૃતિ સાથે જોડી રાખે છે તેથી ગુજરાતી હંમેશા મારો સૌથી પ્રિય વિષય જ રહેશે.
અરે વાહ હાલ તો ખુબ જ સરસ કહેવાય ચાલો ત્યારે તમારી સાથે આ ગુજરાતી ભાષા અને અન્ બીજા વિષયો વિશે વાત કરીને ખૂબ જ સરસ ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ ફરી મળીશું.
હા ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ.